કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
શું ચાલે છે? બધું સારું છે ને?
હા, મસ્ત! બસ ચાલ્યા કરે.
હા, તો કંઈ નહી. એ તો એજ કે હમણાં તો હવે વેકેશન. ને હમણાં તો કેવું છે કે આપણેે ત્યાં કોઈ તહેવાર જેવું પણ ની હોય. એટલે હમણાં સમય જ ની જતો હોય એવું લાગે, બરાબર ને?
હા, સાચી વાત છે. એમ પણ ગરમી એટલી બધી. એમાં છોકરાઓનું વેકેશન. અને ગરમીના લીધે છોકરાઓને પણ કશે બહાર લઈ નહીં જવાય. આખો દિવસ છોકરાઓ પણ ઘરમાં, આપણે પણ બધા ઘરમાં, એટલે ટાઈમ જ નહીં જાય. બસ આખો દિવસ તો એમ એવું થાય કે હવે દિવસ ક્યારે પૂરો થાય.
એ જ. હવે જૂન જુલાઈથી પછીથી આપણે ત્યાં કેવું બધું, સરસ તહેવારો બધા ચાલુ થાય. ત્યાં સુધીનો વચ્ચેનો ટાઈમ તો આખો આમ જ હોય. પણ પછી એ સમય ક્યાં જતો રહેને, એ ખબર ની પડે.
એ જ. ત્યારે પછી બધા કન્ટિન્યુઅસ તહેવાર ચાલુ થશે. શ્રાવણ મહિનો આવશે, એટલે એમાં પણ બધું ચાલશે. પછી ગણપતિનું આવશે, નવરાત્ર. પછી આ પેલું શીતળા સાતમને એ બધું, આપ. એટલે એટલા બધા તહેવાર ચાલુ થશે પછી કે આપણને પછી છેલ્લે છેલ્લે કંટાળો આવે કે, આ યાર આ તો બહુ બધું કન્ટિન્યુસ થઈ ગયું, હવે થોડોક બ્રેક મળે તો સારું એમ.
હા, એ તો છે જ. આપણા ભારતમાં આવા બધા તહેવારોની જ બહુ મજા છે. એટલે કેવું કે લોકો બહાર જાય ને તો પણ આ વસ્તુ યાદ કરતા હોય, કે આપણે બધા જન્માષ્ટમી છે, કે ગણપતિ છે, કે નવરાત્રિ છે, કે દિવાળી એ બધામાં કેટલી મજા કરતા હોઈએ એમ. અને અમારે અહીંયા તો છે ને કેમ્પસમાં જન્માષ્ટમી પણ બહુ સારી રીતે ઉજવવામાં આવે. તમને ખબર છે એમાં શું થાય?
હા હા. એ ધ્યાન છે. એ લોકો જન્માષ્ટમીના દિવસે રાત્રે પેલું આખું ગોકુળિયું બનાવે. એમાં કૃષ્ણ ભગવાનનો જનમ કરે રાત્રે બાર વાગે. પછી રાતના એક મટકી ફોરે, પછી બીજે દિવસે આખો મટકીનો કાર્યક્રમ રાખે દસથી બાર મટકી બાંધી હોય. એ બધા છોકરાઓ ભેગા થઈને ફોડે. પછી ઉપરથી બધા પાણી નાખે, મસ્ત બધા મજા કરે, ને ડાન્સ કરે ને, પાણીનો ફુવારો પડતો હોય. ને એટલી બધી બધા છોકરાઓ મજા કરે ને!
હા મને પણ છે ને, તે કૃષ્ણ ભગવાનનો જે શણગાર કરે ને અને એમને પારણામાં જ જે મૂકે અને પારણું ઝુલાવવાનું, એ બધી બહુ જ મજા આવે જોવાની. અને એમના તો તમને ખબર ને બધા કપડાને એમના આભૂષણોને એટલું સરસ સરસ મળે ને, કે આપણને પણ જોઈને લેવાનું મન થઈ જાય. એટલે અમારે ત્યાં તો છે ને, તે બધા જેટલા પણ અહીંયા કેમ્પસમાં રહેતા હોય ને, અને જે ફ્રી હોય તે બધી સ્ત્રીઓ આવે પોતાના ઘરેથી બધી અલગ અલગ વસ્તુઓ લઈ આવે, અને પછી એટલો સરસ શણગાર બનાવે. અને એમના માટે છે ને આખું મંડપ ડેકોરેટ કરે. અને પછી રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મ થાય એટલે એ પહેલાં સરસ કૃષ્ણ ભગવાનના બધા ભજનો ને એ ગાઈએ બધા. અને પછી કૃષ્ણ જન્મ વખતે આપણી કેવી બર્થ ડેની કેક કાપીએ, તો એવી રીતે ભગવાન માટે પણ કેકને એવું બધું લાવવામાં આવે, અને આપડું પેલું જૂનું ગીત. છે ને, નંદ ઘેર આનંદ ભયો, એ એટલી મજા આવે ગાવાની બધા સાથે. એટલે જન્માષ્ટમી પણ એક બહુ સારો તહેવાર છે. જે આપડે અહિયાં ઉજવવામાં આવે છે. અચ્છા.
હા હા એ વાત તો તમારી સાચી જ છે જન્માષ્ટમી પર મજા તો એટલી જ આવે કેમકે કૃષ્ણ ભગવાનના એવા નાનાના એટલા મસ્ત વાદા પહેરાવેલા હોય ભગવાન એટલા મસ્ત તૈયાર કર્યા હોય પછી ભગવાનનો આપણે આખો જન્મદિવસ જે છે. આપણે આખો એક તહેવારની જેમ ઉજવીએ બધા ભેગા થઈને એટલે મજા તો આવે જ એ વાત તો તમારી સાચી જ છે.
અને અમારે ત્યાં તો એવું બી કરે કે પેલા નાના જે છોકરાઓ હોય ને તેમને પણ કૃષ્ણને રાધાને એવું બનાવે એટલે કેવું કે અત્યારથી એ લોકોને પણ આપણા જે તહેવાર છે એ વિશે ખબર પડે તો છોકરાઓ પણ એટલા સરસ તૈયાર થયેલા હોય ને. અને એવી જ રીતે છે ને પછી ગણપતિ તો ગણપતિમાં બી ગણપતિ બાપાનું જે હોય ને તે આખું સરસ એકદમ ડેકોરેશન કરે મસ્ત મૂર્તિ લાવે પછી સવાર સાંજ બધા ભેગા થાય અને આરતી પણ બધા સાથે સાથે મળીને કરે એટલે એને કારણે શું થાય કે લોકો એકબીજાને મળે અને એકબીજા સાથે સારી રીતે પેલું સંબંધ બી એ લોકોના ઉઊભા થાય તો એમાં પણ બહુ જ મજા આવે.
હા એ વાત તો સાચી જ છે ગણપતિ વખતે પણ બધું આખું બધા જ કેમ્પસ ના વ્યક્તિ ભેગા થતા હોય અને બાપાની મસ્ત ભેગા થઈને આરતી કરે થાળ ગાય ભજન ગાય એક બે એટલે એ આખું વાતાવરણ ખૂ ભક્તિમય બની જાય જેનાથી છોકરાઓને નાના છોકરાઓને પણ ખબર પડે કે ના ભાઈ ભગવાનનું આવું આપણે સારું સારું કામ કરવું જોઈએ અને એ જ બધું કરવાથી આપણામાં પણ એકબીજા સાથે એકબીજાને મળીએ મૂકીએ ઓળખીએ એટલે ઓળખાણ થાય બધાની સાથેના સંબંધો આપણે સુધરીએ વાતચીત કરીએ કોઈક નહીં આપણે નહીં ઓળખતા હોય એ લોકોને આપણે ઓળખીએ એટલે એ રીતે ભગવાનનું તો કરીએ જ સાથે આપણે પણ એકબીજાના કોન્ટેક્ટમાં સારી રીતે એવા મળી શકીએ.
હા એ જ અને ગણપતિમાં તો તમને ખબર ને એવું હોય કે પાંચ દિવસ સાત દિવસ આનંદ ચૌદસના ગણપતિ એ રીતે અલગ અલગ દિવસના ગણપતિ લાવવામાં આવે અને પછી તો એવું કે ગણપતિનું જે વિસર્જન હોય ને પાંચ દિવસ પછીનું ક્યાનંદ ચૌદશના દિવસનું તો એ દિવસે તો એટલી સરસ સરસ મૂર્તિઓ લાાઈનમાં જતી હોય અને એ જોવાની પણ બહુ મજા આવે અને અમે તો છે ને વિસર્જનમાં પણ જઈએ તમે જાઓ છો.
હા અમે પણ જઈએ ને મસ્ત ભગવાનને અમે વિસર્જન કરીએ બીજે સાથે લઈ જઈએ ઘણીવાર ઢોલને મંગાવીએ એ રીતે જઈએ પણ એટલીસ્ટ ભગવાનને મસ્ત રીતે લઈ જઈએ વિસર્જન કરવા માટે
હા એ તો છે જ અને મને પણ છે ને તે કેવું છે કે હવે બધા એમાં પણ એટલી બધી હરીફાઈ વધી ગયેલી ને કે ભાઈ આજે લાવે એના કરતા વધારે મોટી મૂર્તિ આપણે લાવવાની તો એને કારણે છે ને ઘણી વાર નહી ગમતું બી આપણને જોવું પડે. કે જેવી રીતે ગણપતિ બાપ્પાની બહુ મોટી મોટી મૂર્તિ હોય તો એ છે ને માટીની નની બનાવાય તો પછી એને પ્લાસ્ટર ઓફ પેરિસ આવે ને તેવા મટરિયલથી બનાવવામાં આવે તો ઘણી વાર એવું થાય કે એનું વિસર્જન કરે ને તો મૂર્તિ વિસર્જન થાય જ નહીં એટલે પાણીની અંદર ડૂબે જ નહી અને કિનારા પર આવી ગયેલી હોય બહાર નીકળી ગયેલી હોય હથ તૂટી ગયેલા હોય એવું બધું જોવા મળે તો એ દ્રશ્ય ખાલી નહી ગમે કે ભાઈ તમે ભગવાનનું કરો ને તો એવી રીતે કરો કે અ આપણે જે શસ્ત્રમાં લખેલું છે. તેનું થોડુંક ધ્યાન રાખીને કરીએ તો વધારે સારી રીતે આપણે આ તહેવારોની ઉજવણી કરી શકીએ અને છોકરાઓને પણ એક સારો સંદેશો એના એના લીધે મળે એમ.
હા એ વાત તો સાચી જ છે તમારી પણ ઘણી વખત આજ તમે કેવું તેમમ કે ભાઈ આ લોકો આટલા ફૂટની મૂર્તિ લાવવા તો અમારે એના કરતાં મોટી જ લાવી છે એટલે એના કરતાં એક બે ફૂટ વધારે મોટી લાવે ને પછી એને વિસર્જન કરવાનો પ્રોબ્લેમ થાય એક તો નદીમાં પાણી પણ એટલું નહી હોય કે તમે વીસ વીસ પચીસ પચીસ ફૂટની મૂર્તિ તમે એમાં વિસર્જન કરી શકો એટલે એ અડધી મૂર્તિ બહાર આવી જાય ને ભગવાનને પણ એવી રીતે એ લોકો ગમે તેમ નાખે ને એ જોઈને પછી બહુ ખરાબ ફીલ થાય કે હાર તમે તમારી મજા માટે એકબીજાની કોમ્પિટિશન કરીનેટ આટલી મસ્ત મૂર્તિ લાવીને આવું કરવાના હોય તો પછી તમે ને કરો ને તે વધારે સારું ઘણી વાર એવો પણ વિચાર આવે.
હ સાચી વાત છે પણ હવે છે ને તે ઘણા નાના છોકરાઓ કે ઘણા સમજદાર જે વ્યક્તિઓ છે ને એવું એ લોકો એવું પણ કરે છે કે એ લોકો માટીની નાની જ મૂર્તિ લાવે અને પછી એને પાણીમાં ઘર આગળ જ વિસર્જન કરી નાખે એટલે કેવું કે મૂર્તિ ખંડિત પણ નહી થાય કે આપણને એવું પણ નહી લાગે કે આપણે તહેવારને લઈને એવું કંઈક ખોટું કરી રહ્યા છે એવો કન્સેપ્ટ હવે ઘણા બધા ફોલો કરવા માંડ્યા છે તો આપણે એવું જ વિચારીએ કે ભાઈ આગળ લોકો વિચારીને આવી રીતે તે સારા કામો કરે અને આપણા જે તહેવારો છે તે તહેવારોને સારી રીતે ઉજવે બરાબર કે જેને કારણે અ ભગવાનનું જે લખ્યું છે એ પ્રમાણેનું થાય એમાં કઈ ખંડન નહીં થાય એમ બરાબર ને.
હા સાચી વાત છે તમારી એ તો છે જ જે રીતે ભગવાનનું ખરેખર થવું જોઈએ એજ રીતે કરીએ આ રીતે જો આપણે પાણીમાં જ ઘરે વિસર્જન કરીએ તો મૂર્તિ તો ખંડિત થવાનો સવાલ આવે જ નહી પ્લસ એટલું કે અહીંયા જે જ ભગવાનનું પાણી જે હોય તે આપણે બધાના તુલસી ક્યારામાં કે કોઈ પણ ગુંડામાં નાખીએ તો એ પાણી પણ ગમે તેમ યુઝ નહીં થાય અને એ પણ વ્યવસ્થિત રીતે આપણે એને વિસર્જન પાણીનું પણ આપણે કરી શકીએ.
હા એ પછી છે ને તે નવરાત્રી ગણપતિ પરતે કે એના પંદર દિવસ પછી નવરાત્રી હોય એટલે અમારે તો તો નવરાત્રી પણ બહુ સરસ થાય અને નવરાત્રીમાં તો ગરબા રમવાની એટલી મજા આવે ને કારણ કે બધા માતાજીના સરસ સરસ. ગરબા હોય અને એમાં પણ આપણા માટે તો સરસ સરસ ચણિયા છોડીને બધું પણ મળે એટલે તૈયાર થવાની પણ બહુ મજા આવે અને માતાજીની આરાધના ના ગરબા ગાવાની પણ બહુ મજા આવે.
એ વાત તો સાચી જ છે આપણે માતાજીને મનથી યાદ કરીને માતાજીના ગરબા ગાતા હોઈએ અને મસ્ત ભક્તિમય વાતાવરણમાં હોય આખું કેમ્પસને બધા લોકો તો એટલી મસ્ત મજા આવે ને પણ એટલું જ કે ઘણી વખત વખત છે ને તો અમુક લોકો માતાજીના ગરબા કરવા કરતાં અમુક એવા બીભત્સ કપડાં પહેરીને આવે ને કે ભાઈ તમે ચણિયા છોડી પહેરો છો પણ એનું પણ અમુક થોડુંક હોય એટલે અમુક જે નાની હમણાંની જે જનરેશન છે છોકરી છોકરીઓ એ લોકો એક દેખાવો કરવા પૂરતું પહેરે કે ના ભાઈ જાણ્યા જોડી છે તો મારે આવા પહેરવા છે તેવા પહેરવા છે એ પછી અમુક એના લીધે છેડતી થાય ને પછી બધા પ્રોબ્લેમ જે છે. તે એમાંથી જ શરૂ થાય કારણ કે મોડે સુધી રાતના એ લોકો બહાર રહેતા હોય અને પછી એમાં બધા છોકરાઓ એની પાછળ જાય આ તે એ બધું પણ એમાંથી વધે એટલે એ ખાસ નાની જે હમણાંની જનરેશનની છોકરીઓ છે એણે ખાસ ધ્યાન રાખવું. જોએ કે ભાઈ આપણે ભગવાનનું છે આપણે વ્યવસ્થિત કપડાં પહેરીએ આવા ગમે તે એવાં કપડાં નહીં પહેરીએ જેનાથી આપણી છેડતી નહીં થાય એમ.
હા એ તો છે જ પણ અમારે અહીંયા છે ને તે નવરાતિ પહેલા બધા અલગ અલગ ક્લબ દ્વારા શેરી ગરબાની હરીફાઈ પણ રાખવામાં આવે અને એમાં એવું હોય કે બધી અલગ અલગ સોસાયટી કે અલગ અલગ જગ્યાના ગ્રુપ ભેગા થઈને એક એક ગરબો તૈયાર કરે અને પછી એ લોકો બધી શેરીઓમાં એ ગરબાને જોવા માટે આવે અને એમાં કેવું હોય ખબર કે એકદમ જે આપણે વર્ષો જૂના જે રીતે ગરબા ગવાતા ને પ્રાચીન તે ગરબાને એની અંદર લેવામાં આવે તો એ પણ એક બહુ સારી વસ્તુ છે કે જેને કારણે આપણને એમ લાગે કે આપડી જે આગળની સંસ્કૃતિ હતી તે જ હજુ પણ ચાલુ હોય ને એવું લાગે અને બધી જેટલી પણ સ્ત્રીઓ રહેલા હોય મસ્ત સરસ આંબોળો વાળીને વેણી નાખીને અને ગુજરાતી સાડી પહેરીને સરસ રીતે લહેકાથી ગરબાઓ ગાતા હોય.
હા એ તો છે જ તમારી વાત સાચી છે એ શેરી ગરબાનો પણ આનંદ કંઈક અલગ જ હોય સારો તો પછી આપણે મળીએ હા ને.
હા હા.